હલો
હા કેમ છો?
બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું?
બસ બધા મજામાં છે. અ જોને હવે સ્કૂલ પાછા હવે ખુલી ગયા છે તો હવે બાળકોને ટિફિન મા આપણને ફરીથી મારી તો આજ સમસ્યા છે કે એમને શું બનાવાનું કારણ કે કે એ લોકોને હવે આટલા દિવસે તો હતા તો એ લોકોને બહારનું ખાવાનું બ જ ટેવ પડી ગઈ હતી કોઈક દિવસ બ બાર થી લઈ આવે ક તો કોઈ દિવસ બહાર જઈને જમી આવે તો હવે જયારે એમને સ્કૂલ નું પાછું પડતર થઈ રહ્યું છે તો ત્યારે એ લોકોને યાદ છે કે અમને સ્કૂલમાં પણ એમને બકો કોઈ એવી વાનગીઓ જોઈએ છે કે જેથી એ મતલબ એવું પણ લાગે કે ના આ સારું એમનો જીવાણ ન સ્વાથ પણ થઈ જાય. અને એમના હેલ્થ માટે પણ સારી હોય તો હું બસ એવી જ રેસીપી હમણાં ફોન ઉપર જોઈ રહી હતી.
હા એ તો તમે સાચી વાત કીધી કે આજકાલ ના બાળકો લોકોને બહારનું ખાવાનું ખૂબ જ આમ ગમી રહ્યું છે અને બહારનું આમ તળેલું પછી મસાલા વાળું ખાવાનું પણ ઘરનું બનાવેલું જે ભોજન હોય છે તે આપણે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભ હોય છે તેમાં તા તાજી આમ શાકભાજીઓ હોય છે આપણે આપણે જ્યાં બનાવીએ છી તે સ્વચ્છ કિચન હોય છે અને એમાં આપે પૌષ્ટિક સામગ્રી પડે ઉપયોગ કરવામાં આવે છે અને ઘરનું ભોજન એકદમ સ્વાદિષ્ટ હોય છે. સાથે સાથે આરોગ્યદાયક પણ હોય છે. પણ હવે નાના બાળકોને કોણ સમજાવે તો એટલે આપડે એવું કરવું જોઈએ કે જે પાસ્તા ય તે આપ વેજીટેબલ્ કાપીને નાખવાના મેગી આપણે બનાવીએ તો તેમાં પણ આપણે વેજીિટેબલ્સ વાળી મેગી બનાવી શકીએ છ છે.
બિલકુલ હા હું પણ એવું જ કરું છું એ લોકોને કોઈ પણ પરોઠા એવા કઈ એ લોકોને ખાવાની ઈચ્છા હોય તો હું ચીલડા કે એમાં પણ એટલી બધી વ વેજીસ નાખીને પછી એમને ચીલડા એવા બનાવી આપું છું પછી એના ઉપર સારી ટોપિંગ કરીને આપીએ તો પણ એ લોકોનું પણ એવું થઈ જાય છે કે ના અમે કઈ ફાસ્ટ ફૂડ જેવું જ કઈ ખાધું છે અને એમને પણ શાંતિ થાય અને આપણને પણ નિરા એવું લાગે કે ના આપણે ઘરેથી બનાવીને આપેલું છે અને ઘરે થી બનાવેલું આપેલું ભોજન અમ સ્વાદ સાથે એમાં એટલી બધી વસ્તુઓ હોય છે કે અ સ્વચ્છતા હોય છે એમાં કે જો બાળકોને આપણેને એવું નથી જો જોવું પડતું કે આપડે ક્યાંક બહારનું એવું હાઈજેનિક નથી હોતું બહારનું ભોજન અ ત્યાં સ્વચ્છતા ન ખ્યાલ નથી. રાખતા આપણે ઘરેથી બનાવેલું હોય તો એ સ્વચ્છતા ન પણ આપણને પૂરો ભાન હોય છે. પછી એમાં જે પણ આપે વસ્તુઓ ન ઉપયોગ કર્યું હોય છે તેલ એ બધું આપણેે સારી વસ્તુ સારી ક્વોલિટીની વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય છે તો એ આપણા સ્વાસ્થ્ય માટે બ ખુબ સારું હોય છે અને બાળકોને પૂરતું પોષણ આપી શકે એટલે એટલા માટે ભરપૂર શાકભાજીથી ભરેલું અ કોઈ પણ રેસીપી હોય તો એ એમના માટે બહ સારી હોય છે તો હું એવા જ ઉપાયો શોધ રહી અને જો એમાં બે ત્રણ ચીજો જેમ કે છોકરાઓને ઈટલી બ પસંદ હોય છે તો ઈટલીમાં પણ આપણે વેજીસ ફ્રાય કરીને એમને એડ ઓન કરીને આખતા હોય એ તો પણ એમાં કલર આવી જાય છે એમાં છોક લ વને એ આપીએ તો પણ એમને સારું લાગે છે, તો એટલા બધા કેટલા ઇન્સ્ટ તા પણ છે, જેમાં આપણે થોડોક આપણું ઘરનો ટચ આપીને બાળકોને આપીએ તો, એ લોકોને ખાવાની પણ મજા પડે અને આપણું પણ થઈ જાય કે ના એ બાળકો એ ઘરનું બનેલું ભોજન ખાધું છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને આપણે જોયું હશે કે આજ જે દરેક આપણો જે રાજ્ય છે, ભારતમાં કેટલા આખું ભારત એમ કે ને કે ભારતમાં કેટલા બધા પ્રકારના લોકો રહે છે, અલગ અલગ જાત તી ના લોકો રહે છે, તો બધાનું ખાવાનું અલગ અલગ હોય છે, તો આપડે બીજા લોકો પાસેથી આપડે પ્રેરિત લઈ શકી કે એ લોકો કેવી રીતે જે ફાસ્ટ ફૂડ લાઈક હોમ મેડ ફૂડ છે તેને ફાસ્ટ ફૂડ તરીકે કેવી રીતે બનાવે છે, હવે અમારા અહીં તો જે ઓલગ ચીલા બનાવે છે, મગની દાળના ચીલા, તુવરની દાળના ચીલા, આમ લું વેજીસ નાખીને અને જો કોઈને અગર ફાસ્ટ ફૂડ આમ કંઈ ખાવાનું મન થાય તો પછી આપણે એમાં ચીઝ નાખી દઈ છે ઉપરથી અને હવે તો ઘણા બધા આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને એ પણ જોયું હશે કે રોટલી- જે બચેલી હોય છે, તેને પણ એ લોકો ચાાઈનીઝમાં એ કરી રોટલીને ફ્રાય કરીને, કટ કરીને, ફ્રાય કરીને એને ચાઇનીઝના વે માં બનાવી છે, તે થી પણ લોકોને આનંદ આવે છે, તેથી શું ફૂડ પણ વેસ્ટેજ ન જાય અને લોકોનું પેટ પણ ભરાઈ જાય છે અને આપણને બી લાગે કે હા અમે કઈ બાર નું ખાધું ચાાઈનીઝ ખાધું એ
પણ આજકાલ એવું નથી લાગતું કે, બાળકો પણ આ બધું જોઈને અનેને વધારે પડતો તેલ મસાલા વાળા એવા એવી જ વાનગીઓ વધારે પસંદ કરે જે કે એ એમના માટે સારી નથી હોતી અને જો આપણે ચીઝ અને અ બ્રેડ બટર એવું બધું આપણે ઘરે પણ એમ એ લોકોને કરીને આપીએ તો એમાં પણ આપણે જો એના કરતા જે પારંપરિક ભોજન આપણે પહેલા તમને ખબર છે ને કે પહેલા લોકો કેવી તે વધારે પડ દહી છાસ ને એનો ઉપયોગ કરતા હતા. તો એ પણ હા, એ પણ આપણા માટે બહુ જ સારું પારંપરિક ભોજન બહુ જ સારું હતું, કારણ કે એનાથી આપડી
સારી રહેતી હતી અને જે આપણા જે ડીલો એ લોકો અ નાસ્તો પણ કરતા હતા. તો એમાં પણ કેટલી બધી અ ઘી, દૂધ એનાથી ભરેલી વસ્તુઓ ખાતા હતા. પ્રોટીન થી વધારે ભરેલી વસ્તુઓ ખાતા હતા, તો એ લોકો એમનું સ્વસ્થ પણ એ લોકોનું સ્વાસ્થ બવ સારો રહેતો હતો, પણ હવે આજકાલના જે બાળકો છે, એ લોકોની પહેલી પસંદગી આ તે તેલ થી તળેલા અને એવા બધા નાસ્તાઓ થઈ ગયા છે તો એ લોકોની ચાર શ્રેણી જ બદલાઈ ગઈ છે, કારણ કે કોઈને પણ દહી દૂધ છાસ થી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરતા, એ લોકો વધારે પડતું તેલથી તળલી વસ્તુઓનું ભોજન વધારે કરે છે, સેવન વધારે કરે છે.
હા. એજ તો તમે સાચી વાત કિધી કે હમણાં ની જે પેઢી છે, ફાસ્ટ ફૂડ તરફ વધારે જ એ થઈ રહી છે પણ- આપ નામ શું છે કે, થોડું આપણે એમ નથી કેવાનું એમને કે તમારે ફાસ્ટ ફૂડ ખાવું જ નવા જોઈએ ખરાબ છે, ઠીક છે ને ભાઈ મહિનામાં તમે બે ત્રણ વાર ખાવો બરાબર છે, પણ ડેલી ખાસો તો હેલ્થ માટે નહી કોઈ માટે પણ સારું નથી એ ફફોડ ઠીક છે આમ કહી શકે કે જે આપણું ઘરનું ભોજન છે તે આપણને આપણા લાઈક આપણને ખાય તો આપણે એનાથી કંઈ ડરવાનું નહીં કે આપણને કંઈક થઈ જાય ત્યારે ફાસ્ટ ફૂડ ખાય તો આપણું ભલે મન આપણને અંદરથી સંતોષ્ટ લાગે કે હા મેં કંઈક ખાધું કઈ મસાલા વાળો ખાધો પણ એ અંદરથી કે નુકસાન કરે છે તે બધાને જ ખબર છે તો પણ લોકો ખાય છે
બિલકુલ કારણ કે એમાં છે ને બ્રેડ બટર એનું બહુ જ વધારે ઉપયોગ કરવામાં આવે છે બ્રેડ બટર અમે બ ન વધારે ઉપયોગ કરવાથી આપણે જે આંતડાઓ છે એ કોઈ આવો ભોજન એ ડાયજેસ્ટ નથી કરી શકતો એટલે વધારે પડતા આપણને હવે તો જો ગ્લુટન ફ્રી હવે આ પણ એક નવી એક આ આવી ગઈ છે કે લોકો એને ગ્લુટન ફ્રી અ રેસીપીઝ અપનાવે છે કારણ કે કેટલા બધા બોલીડ વુડ સ્ટાર એ લોકો એવું અ કરે છે, તો એને અ જોઈને એને ટ્રેન્ડમાં અ એ ચાલી રહ્યું છે. હમણાં તો વધારે પડતા જે એવા રાજગીરા ના બનેલા બિસ્કીિટ પછી અ કેટલા બધા એવા અ એવી ચીજો વ સતુ છે, જેમાં આપણે અ અનાજનો ઉપયોગ નથી થતો એ એવું પણ અ ડાઈટ માટે માટે સારું હોય છે, એવું કહીને એનો પણ વધારે ઉપયોગ કરે છે, પર આપડા જે પહેલા વડીલો હતા એ લોકો કેવી રીતે સાદું ભોજન ચીમતા જ જમતા હતા અને સ્વસ્થ રહેતા હતા. એમાં પણ એ લોકો પણ સ્વાદ કરતા હતા કેટલી બધી આપણી ટ્રેડિશનલ ડીસો છે. જે બહુ જ પ્રખ્યાત છે, અને તમે જોયું હશે કાઠિયાવાડી જે હમણાં તો રેસ્ટોરન્ટમાં પણ એવું ઇનોવેશન આવી રહ્યું છે. કે કાઠિયાવાડી ભોજનનું અ ફરીથી અ એ એ થઈ રહ્યું છે, કે ફરીથી એ લોકો પાછા જે આપણું પારંપરિક ભોજન છે, એની તરફ પણ ઝુકાવ થઈ રહ્યો છે, તો કેટલા મોટા મોટા એવા રેસ્ટોરન્ટ પણ બની રહ્યા છે, જ્યાં ફરીથી આપડી જે ગામમાં જેવી રીતે ચુલા ઉપર ભોજન બનતું હતું એવી રીતે રેસ્ટોરન્ટમાં પણ મલે છે. અ રીંગણનું ઓળું પછી ભાખરી અ બાજરાનો રોટલો એના ઉપર વાઈટ જે ટ્રેડિશ નલ મખન મલતું હતું એવું માખણ તો એવું ભોજન ફરીથી ટ્રેન્ડમાં આવીતો રહ્યો છે, લોકો ફરીથી એ પ્રત્યે ઝુકાવ તો એનો એ થઈતો રહ્યો છે.
હા એ તો તમે સાચું કીધું મેં પણ એવા રેસ્ટોરન્ટ માટે માટે સાભળ્યું છે. ત્યાં લો મતલબ આવી રીતે જ ખાવાનું બણે છે, ફૂલ આમ જે ગામડા સ્ટઇલમાં જે ખાવાનું બને છે, જે ગામોમાં બને છે જેવી રીતે ખાવાનું એવી રીતે ચૂલા પર લાકડા લાકડા પર એ કરીને જ ખાવાનું બને છે, અને ત્યાં ઓલા ખાટલા મુકેલા હોય છે, જેમ ત્યાં લાઈક આપને આખા ગામની ફિલિંગ વાબ આવે ને તે ટાઈપ થી બધું મૂકેલું હોય છે, અને આપણે ન વી પેઢીને પણ આમ રસોઈ આમ જે અ ઘરનું ખાવાનું છે, તે આમ તેના તરફ આપણે થોડું આમ પ્રોત્સાહન કરવું જોઈએ કે તમે બહાર નુ ખાવો ના ખાવો એવું નહી પણ લિમિટમાં ખાવો ઘર નો તમે વધારે પ્રેફર કરો અને નવી પેઢી ને પણ આપણે રસોઈની કળા પણ શી ખવી જોઈએ અને જે પરંપરાગત વાનગીઓ છે, આપડી આપણા જે ક લચરની તે આપણે શીખવી જોઈએ અને ઘરનું ભોજન અને રસોઈ ની સંસ્કૃતિ આપણા જીવનનો અમૂલ્ય ભાગ છે, તેથી આપણે હંમેશા ઘરનું ભોજન ખાવાનો આમ આમ પ્રાધાન આપવું જોઈએ એ લોકોને
મહત્વ આપવું જોઈએ હા બિલકુલ સાચું કહો છો આપણને ઘરને ભોજન ને વધારે મહત્વ આપ વુ જોઈએ ચાલો તો ફરી મલીશું આપણે
હા બાય.